માત્ર શું મારો તમા પાસ અવાજ આવી રહ્યો છેે.
હા, તમારો અવાજ આવી રહ્યો છે.
હન કેવું છે જીવનમાં તમારું?
ચાલી રહ્યું છે ભઈ સારું ચાલી રહ્યું છે જીવનમાં હવે.
હન.
તમારું જીવન કેવું ચાલુ છે?
અમારું પણ સારું છે. જમવાનું જમી લીધું?
હા, જમી લીધુ. તમે?
હા, અમે પણ જમી લીધું હતું. શું થોડો ઘણો સમય તમે ફાવશો. શિક્ષણ અને વિદ્યાર્થીઓના અનુભવ પર ચર્ચા કરવા માટે મારી જોડે.
હા, મારી જોડે સમય ખુબ છે. તમે શિક્ષણ વિ માહિતી આપી શકો.
હમ. તો શિક્ષણ અને વિદ્યાર્થીઓના અનુભવે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતુ જ સીમિત હોતુ નથી. પરંતુ તે એક એવી પ્રક્રિયા છે જેના વિદ્યાર થીના સમગ્ર વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આજના આધુનિક યુગમાં શિક્ષણની પદ્ધતિઓ બદલાઈ રહી છે. અને તેની સાથે ા ના અનુભવો પણ ખૂબ બદલાઈ રહ્યા છે તેથી શિક્ષણ અને વિદ્યાર્થી નો અનુભવ જળવાઈ રહેલો વ્યવસ્થિત રીતે દેવાય રહ્યું છે-અને વિશેય ના મુખ્ય પાસા તરીકે જ જાણી હતું ભલાતું શિક્ષણ અનેક વાતાવરણ છે જેમાં ગોખણ પટ્ટી થી પ્રાયોગિકતા જ્ઞાન તરફ વધુ ધ્યાન કેન્દ્રિત હોય છે. જેમાં પહેલાના સમયમાં શિક્ષણ મુખ્યત્વે રખણ પટ્ટી અને પરીક્ષા લક્ષી હતું પરંતુ આજે વિદ્યાર્થીઓ ન અનુભવ બદલાયો તે શિક્ષણમાં ફેરફાર કરવાથી
વિદ્યાર્થીઓને ખુબ જ લાભદાયક થયું ગણાય છે. માગ એક શિક્ષણ એવું છે જેમાં પ્રાયજિત પ્રાયોગિક શિક્ષણ જે તી પ્રોજેક્ટ, લેબવર્ક અને રિયલ વર્લ્ડ ઉદાહરણો ધારો વિધાર્થી ઓ ગોખુ આને બદલે સમજતા થયા છે. જે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી વ્યવસ્થ સારું શિક્ષણ મેળવી અને વ્યવસ્થિત શિક્ષણ પ્રાપ્ત કરી કોઈ લાયકાત મેળવતા હોય છે. ટેકનોલોજી ના સમમાન્ય ઉપયોગ કરી સ્માર્ટ્ ક્લાસ રૂમ ઓનલાઈન કોસ અને એનિમેશન દ્વારા જટિલ વિષયો પણ રસપ્રદ બન્યા છે તેથી શિકષ વિદ્યાર્થીઓ ને સરળતા રહે છે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અને શિક્ષણ એ ખુબ જ ઊંડા પ્રકારમાં મે એવી રહય છે વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ નહી સર્વાંગિક વિકાસ આજના વિદ્યાર્થીઓનો અનુભવ સારા કે કોલેજ ના ક્સ પતા દન એ ખુબ જ જરૂરી છે. શિક્ષણ સંસ્થાઓ હવે રમત ગમ કલા સંગીત પ્રકૃતવ અને લીડરશીપ પર એટલું જ ધ્યાન જ એટલું જ ધ્યાન ના આપે છે. મા તમે વિચાર એ છે કે સારું સાચું શિક્ષણ એ એ છે જે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી ના આપે પરંતુ જીવનના પડકારોનોો સામનો કરવાનો આત્મવિશ્વાસ આપ્યા અને જીવન સારો રીતે જીવી શકે એજ્ એમનો મહત્વનો ભાગ છે.
હું તમને શિક્ષણ અને વિદ્યાર્થીઓ ના અનુભવ વિશે થોડી માહિતી આપું છું.
હમ
શિક્ષણ એ વ્યક્તિ ન શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મુખ્ય સાધન છે તે માત્ર પુસ્તકે જ્ઞાન પૂરતું મર્યાત નથી પરંતુ જીવન જીવાની કળા સળા સંસ્કાર શિસ્ત જવાબદારી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસાવે છે શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને સમાજ તથા દેશના વિધાથી આપ વિદ્યાર્થીનુ વિદ્યાર્થી જીવન જીવવાનો સૌથી મહવપૂર્ણ સમય છે
હ
આ દરમિયાન વિદ્યાર્થીને અનેક પ્રકાર અનુભવ થાય છે જેમ કે નવા મુદ્ર બના અને સાથે માને શીખવા અનુભવ શિક્ષકો પશુતીનાને માર્ગદર્શન પરીક્ષા પ્રોજેક્ટ અને સ્પર્ધાઓ દ્વારા પોતાની ક્ષમતાનો વિકાસ વગેરે ન અનુભવ થાય છે તેમજ અરામત ધમ સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય સહપ્ય પ્રવૃતિમાં ભાગ લેને અનુભવ એ વિધાથીના માનસિક બુદ્ધિ તેમજ શરીર ના વિકાસને વધારે છે સમજ ન આયોજન શિસ્ત અને જવાબદારી ન મહત્વ સમજ સમજવાનો હનુભવ
હું તમને શિક્ષણના મહત્ત્વ વિશે થોડી માહિતી આપું છું શિક્ષણ એ જ્ઞાનંદ શિક્ષણ જ્ઞાન અને કૌશલમાં વધારે કરે છે શિક્ષણ સારા નાગરિક બનવામાં મદદ કરે છે શિક્ષણ રોજગાર અને કારકિર્દી માટે તક ઊભી કરે છે જેટલું શિક્ષણ આપણે ભણી લઈએ છીએ તે પ્રમાણે આપણને રોજગારી કે કારકેટલુ મળે છે જેના આપણને વળતર મળે છે જેમ શાળા આપણ શિક્ષણ મળેએ તેમ આપણને શારી કારકિર્દી મળે તેમજ સારું કામ મળે અને પગાર પણ સારો મળે શિક્ષણ શિક્ષણ વિચાર શક્તિ અને સર્જનાત્મકતામાં વધારે થાય છે જેમ જેમ આપણે શિક્ષણ વધારતા જઈએ તેમ તેમ આપણે વિચાર શક્તિ ખૂબ તેજ તેમજ
ચપળે બને છે શિક્ષણને સમાજમાં સમાનતા અને વિક્ વિકાસને પ્રોત્સાહન આપે છે
શિક્ષણ અને વિધાથી નો અ અનુભવ એક સાથે જોડાયેલા છે શિક્ષણ વિદ્યાર્થી નુ જ્ઞાન વિઘાથીઓ અને જીવન કૌશલ્ય આપે છે જ્યારે વિદ્યાર્થીઓના તેથી વિધાથી શિક્ષણ ટિસ્તપ ન કરવુ જોઈએ શિક્ષણ એ માનવ જીવનનો આધાર સ્તભ છે શિક્ષણ દરવા વ્યક્તિગઞ કૌશલ્ય સંસ્કાર અનેક વિજન મૂલ્ય પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી જેવુ એ શીખવાનું વિકાસ કરવાનું અને ભવિષ્ય માટે પોતાની તૈયાર કરવાનું શ્રેષ્ઠ હો છે આ સમય દરમિયાન મળેલા અનુભવો જીવન તરફેગ સાબિત થાય છે
આપણે જેમ શિક્ષણ જયારે મળીએ તેમ આપને આપણને સારું હોય છે કારણ કે શિક્ષણથી આજના સમયમાં શિક્ષણ ખૂબ મહત્વનું છે શિક્ષણ વગર આપણે આ દુનિયામાં
જીવવાનું ખૂબ અઘરું છે કારણકે કોઈ પણ સ્થળે કે કોઈ વિદેશમાં ફરવા ગયા ત્યારે પણ શિક્ષણ ખૂબ જરૂરી કામ લાગે છે કારણ કે બહુ સમ સમજવા તેમજ વાંચવા માટે શિક્ષણ જ જરૂરી હોય છે તેનાે આપણને બી માહિતી મળે છે તેમજ આપણને અનુકૂળ રીતે રહેવાની સરબર છે
હા મિત્રો શિક્ષક અને વિદ્યાર્થી નો સંભંધ એવો જ છે શિક્ષણ શિક્ષણના અનુભવને શ્રેષ્ઠ બનવામાં શિક્ષકની ભૂમિકા સ મોટી હોય છે તેથી જણાવે છે કે આ આજનો વિદન- છે એવા શિક્ષકોને પસંદ કરે છે જે માત્ર ભણાય નહી પરંતુ એક મે મેન્ટર અને મિત્ર તરીકે તેમને સમજે જે જારે્રમમાં શિક્ષક ડર મુક્ત વાતાવરણ હોય દરમુકત વાતાવરણ કરાવતો હોય ત્યારે વિદ્યાર્થીઓ મુક્તપણે પ્રશ્ન પૂછી શકે છે અને તેમને ભણ નો અનુભવ આનંદદાયક બને છે તેથી શ શિક્ષણ ના અનુભવને શ્રેષ્ઠ બનાવવામાં શિક્ષક ની ભૂમિકા સૌથી મોટી રહેલી હોય છે અને અને મુખ્ય કારણ સારો શૈક્ષણિક અનુભવ જરૂરી છે જે જિજ્ઞાસા આપે છે જે ભૂલો કરવાની અને તેમાંથી શીખવાની સ્વતંત્રતા આપે છે હ શિક્ષણ જે નૈતિક મૂલ્યો અને માનવતાના પાઠ શીખે છે એવી અનેક ફાયદા કે વાક્ય છે જે શિક્ષણ એવું હોવ જે જે વિદ્યાર્થી ઓને માત્ર રોજગારી માટે ત્યાં ન કરે પરંતુ તેને એક સારો સંવેદનશીલ અને જવાબદારી નાગરિક બનાવે અને સમાજ કલ્યાણ અંગે વિચારે જ્યારે વિદ્યાર્થી દબાણમાં ઉત્સાહિત કઈક ના શીખશે ત્યારે જ તેનો શૈક્ષણિક અનુભવ સાચા અર્થમાં સાર્થક ગણાશે એમ શ એમ આપણે જાણી છે કે શિક્ષણ અને વિદ્યાર્થી નો અનુભવ ખુબ જ પ્રેરતદાયક હોય છે. હ શિક્ષણ અને વિદ્યાર થી ન ચર્ચા બદલ તમે મારી જોડે. સમય આપવામાં તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર.
હમ.